હલો કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ. સુું સુું કર તાતા.
બસ હવે ઊઠીને બેઠા છીએ હવે.
ચાય પી લીધી?
આજ આપણેે ને ભારત વિશે વાત કરીએ સ્વચ્છ અભિયાન વિશે
અચ્છા તમારે ત્યાં આવી છે કચરા વાળા લેવા માટે બધા ગાડીઓ આવી છે?
હા હા આવે ને સોસાયટીમાં આવે બીજ બીજે દિવસે આવે રોજ નથી આવતો તો એક દિવસ ને અને એક દિવસ આવે
તો અમારે ત્યાં એમાં એક દિવસ ના આવે ને એક દિવસ આવે ને કોઈક કોઈક સમય પછી જો એટલે હડ હડતાલ માં આવેય ને તો દસ બાર દિવસ સુધી ના આવે. અમારે વચ્ચેમાં હડતાલમાં થયા હતા હા દસ બાર દિવસ સુધી નોતા આવ્યા તો તમારું આમમાં તો ના આવે એમ
કચરો પછી કેમ નાખતા તમે તો પછી?
તો આમાં ત્યાં આગળ જગ્યા છે એવી આગળ તો ત્યાં નાખી દઈએ બે ખટારા ઘણા વર્ષો પેલા ઘણા ટાઈમ પેલા ને ઉભા હતાને તં ક બધું કચરા જેવું છે તો ત્યાં પછી નાખી દઈએ કચરા. ને પછી ગાડી આવે ના ના સળગાઈ ના દઈએ પછી અમુક ટાઈમ પછી મહિના બે મહિના પછી એ ગાડી આવે કચરા વાળી એ ત્યાંથી બધો કચરો લઈ જાય પણ રોજ ના નાખીએ હા જય્યારે આ જ હડતાળ પરવા ને કોક સમય બે ચાર પાંચ દિવસ સુધી ના હોય કચરા લેવા માટે તો ત્યા પછી ત્યાં નાખી આઈએ. રોજ તો બીજે બીજે દિવસે આવે એટલે નખી એટલે જમા ના થાય કચરો ભાઈ એ જ તમારે એવું ખરું કે એક એક બાલ્ટી મલિયા ભીનો કચરો એકમાં સૂકો કચરો એમ નાખવાનો હોય તમારે ત્યાં એ બાજુ
પણ ના એવું નથી કરતા બધો ભેગું જ નાખે બધું અમાર બાજુ તો
બરોબર
તો કાટ કીધેલું એ પાંચ તમારે બધું ભેગું જ નાખી દે બધું કચો કોઈ ભીન્નું કે અલગ કોઈ કરતું જ નથી સુકાન નું.
ના અમાં ત્યાં તો સરકાર તરફથી આ શું બાલ્ટી આપી હતી. ડોલો કચરા નાખમંડી લીલા કલર ને ને એક આ બ્લુ કલરની તો લીલા કલરમાં હા ઓલા બધો ભીનો કચરો નાખવાનોને બ્લુ કલર ની આવે ને એ આમાં બધા સૂકો કચરો નાખવાનો. તમે પછી શું કરી મોટી કોથળી આપને બધા રાસણ ભેગી મળે ને તે અલગ રાખી દઈએ. તો એ જે ભીનો કચરો હોય ને એના એનો પુરાઈ દે એનામ પછી બધો ભીનો કચર નાખીએ એટલે બાલ્ટી બી પેલી વાસ સ્મેલ ના કરે. ને કચરો એનામતો પડ્યો હોય. ને સુકા કચરા ના નાખીએ તે પણ બધું એ જ હોય ને કચરો બધો. કાગડિયા ને એ બધું એટલા માટે.
તે સરકાર બધું કાઢેલું તો એ બધાને જોર આવે છે શું તો નાખવા કચરો નથી આવતા સુકર પછી કોથળીમ ગાલીને પછી રસ્તા પર નાખી દેઈ કચરો જે તે પછી કચરો થાયને ગંદકી થાય અને પછી ગાયો ખાય કે શું હશે કે જેમ ખાવાનું એમ કરીને મોઢામાં નાખે અંદર પછી ગાયને નુકસાન થાય ને એ પણ ગંદગી ફેલાય રોડ ઉપર
ગંદગી ફેલાય ને પછી કુતરા ભી કૂતરા એ પણ પેલું કરે ને તો બાંધેલી એ કોથળીમાં તો એ બેચારા તોડમ- તોડ કરીને ઉલટો ર રસ્તા પર ગંદકી કરી નાખે
તે અમારે એવું શું હોય કહું અ આમની સીઝન હોય કેરીની સીઝન એટલે બધા બહાર જ સોસાયટીને બહાર જ નાખવા જાય કેરી ડોલોમાં સ્મેલ કરે ને એટલે બાર નાખ્યા હોય તો બધા ગોટલા ગોટલા પડ્યા હોય રોડ ઉપર તો અમારે તો એવું હોય ટ્રેક્ટર આવે આવે છે કચરા પેટી તો પા નથી નાખવા જતા આવા હોય બધા ઘણા લોકો અમે તો બારકોઈ દિવસ જતા જ નથી, અંદર જ નાખી દઈ કસારા
ચાલી તો ના બસ તમે જોતા કેરી ના છાલ હોય ને એ બહાર નાખો. ગોટલા તો તમે બાલ્ટી બંદ નાખો તો ચાલે ને કારણ ગોટલા તો ગાય ના ખાઈ શકે, અમે તો મારે ના કવા જેઈ ચા ચાર આપે બધું, ખાવાનું નાખીએ તો એનામાં અમે ગોટલા નાખ કે અ છોતા હોય ને કેરી ના છાલ એ નાખી ને ગોટલા ને દૂર એકદમ સાઈડમાં રાખી દઈએ એટલે કોક સમય આપે પડ્યા હોય તે ઉગે ને ચોમાસામાં પાણી આવે એટલે એવી રીતે મે એ સાઈડમાં ગોટલા
હું તો ડોલમાં જ નાખી દઉ પછી કચરા વાળો આવે એમા નાખી દઉ હું તો કશું બાહાર નાખતી અને સોસાયટી આગળ જ આપડું ગંદ કે થાય બધી એ અને ગાયો આવે આંખલાઓ આવે તો એ પણ બીક લાગે ને આખલા ગાય હોય લડાતો હોય શું થાય પછી
હા, એ ગાડીઓને પડી તો નુકસાન કરે લડાઈ એટલે તો
હા, તમારે ગાય જ હોય બધી એકલી બીક પણ લાગે, એટલી જ
બરોબર અમારા ત્યા તો ગાયનું ત્રાસ નથી એવડો મારતી નથી, બધી બહુ ડાય છે સાઈડ સાઈડ ન ચાલી જાય કૂતરાનોમ ત્રાસ છે, થોડો
આંખલાઓ હોય છે, ભેગા એટલે ક્યારેક શું થાય.
હા, એ એકદમ લડાઈ કરે એટલે સાચી વાત છે, બરોબર પ તો આ મહારાષ્ટ્ર બાજુ તો એટલું આ પેલું છે, એકદમ તો ત્યાં કડક કાયદો એકદમ એમ મારી હા એક નણંદ છે, ને તે નાગપુર માં રહે છે બજલીપોર તો ઈ કચરો નાખવા જાય ને તો એ કાને જ જો ગલતી થી ભીના કચરામાં શુંકો કચરો પડી ગયો હોય, સૂકા કચામાં ભીનો ત્યાં ઉભા રહીને જ આપને કઢાવે, ત્યાં સુધી ના જેવા હોય ને ગાડી એને નાખી જ નહી. ત્યા તો એટલું સ્ટ્રીક હે હા, એ કેતી હતી કે બે ત્રણ કે ગલતી ત કે કોઈ મહેમાન આવ્યા હોય, તેને ખબર ના હોય બચારા ને ત્યામ નાખી ત્યાં ઉભારીને અમને કઢાવી કચરો એટલે એટલે એ જોવે કે જોઓ કે તમને કેટલી ચિત્રી ચડે છે, ઉગ ચડે છે તો અમને નથી ચડતી. એટલા માટે સાચી વાત ને હા એટલા માટે જોઓ કે તમને ક ચડ રહી કચરામાં હાથ નાખશે, તો અમે તમારા ત રોજ ન કામ હે. તો કે તુરંત કે કરે એટલે કે ત્યાં તો તો બહુ જ એકદમ અમારે અહિયાં કે છે, પણ અમે કરીએ છીએ પણ ઘણા લોકો કે અલગ અલગ નાખે પણ ત્યાં કચરા જે નાખે બધા બધા લાઈનથી બ બાલ્ટી જ પડી હોય, બધા કચરો વાળી ગાડી આવે ને તો બધા બાર નાખવા ચા કાચા તો ત્યારે જોઈએ, એના બરોબર અમારે ખુદ ના ઘરે બે બાલ્ટઓ છે અમારે એકમાં લીલો કચરો નાખીને એક મા
તું શાકભાજી લેવા જા કરિયાણું લેવા તો તું ઘરેથી તું થેલી લઈ ને જ કપડા ને કે પછી તે એ લોકો આપે પ્લાસ્ટિકની થેલી માંથી લઈને આવો તમે
ના અમારી કોથળી આપે આપે છે, કોથળી ને અમારે ત્યા ગાય ને બહુ વધારે આવે ને તો શું કરીએ દૂધી ની છાલ બટાકાની છાલ ટમાટરના જે પણ નીકળે, એ બધું અમે એક પ્લેટમાં રાખીએનેમાં ત્યાં ચાડ છે, ચાડમાં નાખી રે તો ગાયમાં ખાઈ જાય. એટલે ચાડી અમારે એકદમ સાફ સુથરી પડી હોય.
હા, એ તો ચાલે પણ આ તો પ્લાસ્ટિક કની થેલી હોય ને પછ શાકભાજી લઈને આવે કરીયાણો તો પછી ગમે નાખી દે ને આમ જો થેલી જો હોય કપડાં ની આપડે ઘરે થી લઈ જતા હોય. તો એ રસ્તા પેલું ના થાય ને એમ
હા એ વાત સાચી
થેલીઓ લઈ જઈએ તો પછી દુકાનમા થેલી આપે જ નહી એ લોકો પણ ઇસટમાલ ઓછો કરે ને
હા એ લોકો જ પેલી થે રાખે છે, શું કર વચમાં બંધ થઈ ગયું હતું નતા આપતા કાગળળી કોથળીમાં ને ઘાલી ના આપતા પણ હવે, એ ચાલ્યું નહી પાછી કોથરીી જાય ગઈ પાછી
હા, કોથળી હોય પછી જતા નાખી દે રોડ ઉપર બધા
હા, પછી ઉડે બધી
અને બગાડ થાય બધો રસ્તા પર ગંદકી જ ફેલાય બધી એ
હમ્મ ને કને કાગળઓ કદાચ હોય એી તો પછી જમીનમાં બી ઓલો થઈ જાય. પડી પડીને કો કોરો થઈ જાય ને આ
કોથળે તો ગંધકી થાય હા ભેની ની થાય બધું વગાડ થાય તો અને પાણી વચવા પાછળ અંદર પાણી ભરાય એટલે મચ્છર થાય પા મલેરિયા ના હ ડેન્ગ્યુ થઈ જાય પાણી ભર્યું ગંદકીમાં જ હોય તો બધું મચ્છર માગૅ મચ્છર થતા હોય બધા
એ તો છે, જ ના કડક એવા કાયદા બધે જોઈએ કરતા જ નથી કોઈ અમારે ત્યાં ની કરતા અરે નાખે છે, પણ તો એમ કે એટલું બધું ની ગુજરાત માં એક જમાં નાખે છે, એમ ને અમા તેમ કે બધા બે માં અલગ અલગ જ નાખે
ના અમર ત હજી જોયી નથી બધી બીજી ડોલો ને એ જ લઈને આવે કચરા પેટીની પેલી ડોલો તો કોઈ લઈને જ નથી આવતો અડધાને આપેલી છે, અડધાન નથી આપેલી એટલે પછી
હા ના આમાં તો જે હોય ને તે પંદર મહિનો દિવસ એ જે સરકાર ની બજવેલી હોય ને શાખાઓ બધી હોફીસો હોય ન તે એકને બધાને ખબર જ હોય તો બધા ત્યાકાને જે જાય લી આવે હવે નથી આવતી લગભગ બ થઈ ગી પેલા હતા ને બધા ઘરો ઘર બધા ન તથા બાલ્ટીઓ આવતી મલતી બ બે બાલ્ટીઓ મલતી સરકાર તો બધા બો સરસ જ નિયમ કાઢે છે, પણ આ બધા આ મેન આપડે આ જન આમ જનતા જ બધી બગાડ કરે છે, વધારે તો નિયમ કાઢ્યા વાળા કેટલા કાઢે
એમ ની તમાર બાજુ ત્યાં આગળ બધા રોડ ઉપર થૂંકે આમ
હવ બિલ્ક હ બધું થૂકે કેટલી વાર ના કેશે પણ થૂકે આ એક હવે મેન જે સી ટી માં અ વન વે માંન જઈએે ને તેમ કે આતો જ પેલા બ ચીપ્સ ના કાગળિયા અને બિસ્કીટ ના કાગળિયા ખાઈન ગાડીમાં બહાર ફેંકતા એમાં એમ નથી ફેંકવા દેતા ઘણા લોકો ફેંકે છે, પણ તો એમ કે જોયો અહી કોઈ ગાડી નથી આવતી તો ફેકે નેકર ના ફેકે એ રોડ જેમ ચોખ્ખા પડ્યા હોય એ સારું તીની અંદર જ ગંદકી હોય ને પ્લ પ્લસ અમારે તયા બ ના નાલી બધી ખુલ્લી છે, ને પેક નથી એટલે ગંદકી વધારે થાય હા નાલીઓ બધી ખુ ખુલ્લી હા એજ પેક હોય તો કેલ
આમાર ઘર બધું પેક છે, એ બધી ખુલ્લું નથી અમારે હવે પેલા હતો હવે નથી બતો કરી દીધું બધું એટલે આમ ગંદકી એવું લાગે નય ખાસ આમ પ જે ત થૂકી ને બધી ભીતો બધી ખરાબ કરી દે બધી એમ
એ તો ગુજરાત માં તો બોવ છે, એટલે જોઈએ ને કોમ્પ્લેસ જઈએ કોક સમય આપણ દુકાનો હોય
હા ભગવાન નો ફોટો હોય ને તોય પણ હા તોય ખરાબ હોય બધું થુંકી થું કી લાલ લાલ કર દે બધું
હમ્મ એ અમાર ત્યા ખ્યાલ નથી, કર્યો હશે નહીં પણ. હવે ખ્યાલ નહીં આવે, પણ અહિયાં તો બઉ જ છે આવું ત્યાં ગુજરાત માં તો બઉ છે, જોયું મેં બી.
તો પછી ખાતા શું કરવાશે? થૂકવું જ હોય તો એને કરતા ખાવું ના જોઈએ.
એજ ને, એમ વિદેશમાં સારું એમ. ચોખ્ખાઈ બધી રોડ એકદમ ચોખ્ખા હમ્મ કડક કાયદો એકદમ કચરો નાખવા તુર હા તુરંત હા તુરંત કચરો લે ઉઠાડાવે સીસીટીવી લાગેલા જ હોય સીધી ફાઈન લાગે ના ઘણે તો
હા આપડે એવું જ જોઈએ ભારતને આપડે તો કોઈ આપડે થૂકે જ નહી જેતા
થઈ ગેલો હા બરોબર. ઠીક છે ચાલો તો આ સફાઈનું કામ ધ્યાન થઇ ગ્યું. રાખીશું, હ ચલ. ભાઈ. હ, આમ થઈ જાય છટારુ.